તો કેમ છો?
મજામાં મસ્ત તમે બોલો?
કશું નહી આતો હવે બધા તહેવારો આવતા હતા એટલે મેં એ ચલો તહેવારો વિશે વાત કરી લઈએ.
હા હું એ અત્યારે બેઠો બેઠો એજ વિચારતો હતો, કે તહેવાર આવે તો કંઈક ઘરે કેમ જવાય અત્યારે.
હા. ભારતમાંતો તહેવારોનો દિવસ કેવાય છે. કારણ કે, અહીં વર્ષભર અલગ અલગ ધરમ સંસ્કૃતિ અને પરંપરાના તહેવારો ઉજવવામાં આવે છે. અને ભારતની સૌથી હા
તમે કીધું કે અહ ભારતમાં બહુ બધા તહેવારો ઉજવાતા હોય છે, જેમ કે અહ દિવાળી છે, હોળી છે, જન્માષ્ટમી છે. પછી રક્ષાબંધન છે, ઉતરાયણ છે, એવી બધી ખાસી તહેવારો એમ તો ઉજવાતી હોય છે.
હમ્મ સાચું કયું ત હમ્મ ભારતની સૌથી મોટી ખાસિયતએ છે કે અહીં વિવિધતા વચ્ચે એકતા જોવા મળે છે. દરેક રાજ્ય દરેક સમાજ અને દરેક ધર્મના લોકો પોતાના તહેવારો આનંદ અને ઉત્સાહ સાથે ઉજવે છે. તહેવારો માત્ર મજા માટે નથી પરંતુ આપણને સંસ્કૃતિ પરંપરા અને એકબીજા સાથે જોડે છે. અને ભારતમાં તો કેટલા ઘણા પ્રકારના બરાબર. ભારતમાં ઘણા પ્રકારના તહેવારો ઉજવાય છે, કેટલાક તો રાષ્ટ્રીય તહેવારો હોય છે. કેટલાક ધાર્મિક તહેવારો હોય છે, અને કેટલાક તો ઋતુ અને પાક સાથે જોડાયેલા તહેવારો હોય છે.
બરાબરઅહ તમે કીધું કે જેમ અલગ અલગ તહેવારો ઉજવાય છે
હમ્મ હમ્મ હા.
અહ એનું મહત્વ બી એ એવું જ હોય છે, કે તહેવારો આનંદ અને ઉત્સાહ લાવે છે, પરિવાર અને સમાજ ને જોડે છે. પ્રેમ શાંતિ અને ભાઈચારા સદૈવ આપે છે, અને ભારતીય સંસ્કૃતિને જીવંત રાખે છે. બધા તહેવારોનું કોઈક ને કોઈક મહત્વ રહેલું છે.
હમ્મ હમ્મ સાચું કહ્યું તમે. જેમ કે રાષ્ટ્રીય તહેવારો આપડે જોઈએ તો એમાં ગણતંત્ર દિવસ આવે સ્વતંત્ર આ દિવસ આવે ગાંધી જયંતી એવી ઘણી બધી મહાન હસ્તીઓ વિશેના દિવસો આવે છે. આ તહેવારોમાં સમગ્ર દેશમાં એક સાથે ઉજવવા આવે છે. ઉજવવામાં આવે છે અને દેશ પ્રેમની ભાવના જણાવે છે.
બરાબર સાચી વાત છે. એમ તમને કયો ખાસ તહેવાયો ગમે છે?
મને તો બધાથી પ્રિય મારો તહેવાર હોય તો દિવાળી કેવ કારણ કે દિવાળીના ટાઈમે અલગ અલગ પ્રકારની વાનગીઓ બને છે. નવા નવા કપડા લેવાના હોય છે. પછી બધા પરિવારીત ના લોકો જોડે મજા મસ્તીનો માહોલ હોય.
હમ્મ, બરાબર.
તમને કયો ગમે છે.
એમ તો હવે જોઈએ તો ભારતમાં દર વર્ષે કઈક હજાર થી પણ વધુ નાના મોટા તહેવાર ઉજવાતા હોય છે. અ દિવાળી દરમિયાન તમે કીધું કે, બજારોમાં કરોડો રૂપિયાનો વેપાર થતો હોય છે જે. એક હિસાબે જોઈએ તો, તહેવારો ખાલી. આપણેે આનંદ ઉત્સાહ અને એ તો લાવે જ સાથે સાથે અ. એક અમુક લોકોને માટે રોજગારીનું બી એ બને છે. અ ગુજરાતમાં નવરાત્રી છે જે. એમ તો મને સૌથી વધારે તમે કીધું કે કયું ગમે છે મને પૂછ્યું તો? મને સૌથી વધારે નવરાત્રી ગમે છે. કેમ કે નવરાત્રી એ. એવું માનવામાં આવે છે કે દુનિયામાં સૌથી લાંબો ડાન્સ ફેસ્ટિવલ માન વામાં આવે છે ને અને ગુજરાતનું એ ગૌરવ છે.
હમ્મ સાચું કહ્યું તમે.
એમ તો નવરાત્રી નવ દિવસ થી દસ દિવસ ચાલે છે. ગુજરાતમાં અને એ સમયે લોકો. ખૂબ એમ સુંદર સુંદર કપડા પહેરે છે. ચનિયા ચોલી પછી. એ બધાં કપડાં પેરે છે અને નવ દિવસ સુધી. ગરબાઓ ચાલતા હોય છે. એટલે એ સમયે ખુબ મજા આવે છે.
હમ્મ વાત તો તમારી સાચી છે. અને તહેવારો આપણને દેશ માટે કઈક સારું કરવાની. પ્રેરણા પણ આપે છે. શાળાઓ, કોલેજો, અને સરકારી કચેરીઓમાં. આ દિવસો ખુબ જ ઉત્સાહથી ઉજવામાં આવે છે. અને ભારતમાં બીજા ઘણા બધા પ્રકારના પણ. તહેવારો હોય છે. જેમ કે રક્ષાબંધન, જન્માષ્ટમી, ઈદ. ક્રિસમસ, ગુરુનાનક જયંતી, બેૈસાખી, પોંગલ. પૂનમ બધા જાતિના લોકો આપણા ભારત દેશમાં વસે છે તો એ રીતે આપણને તહેવારોમાં પણ વિવિધતા જોવા મળે છે.
હમ્મ સાચી વાત છે જેમ તમે હમણાં અલગ અલગ
હા બોલો
જેમ અલગ અલગ તહેવારો કીધા એમાં સૌથી વધારે મસ્ત એમ ખાવાની વધારે મજા આવે એ ટાઈમે એ તહેવારો અનેક ખોરાક હોય જેમકે અમારી સાઈડ તહેવાર દરમિયાન ખાવામાં બનાવી દિવાળી હોય ત્યારે લાડુ છે, ચકલી છે, કાજુકતરી એવું બનાવીએ ઉત્તરાયણ હોય ત્યારે ઊંધિયું છે અને જલેબી છે. પછી હોળી હોય ત્યારે ગાંઠિયા છે પછી અ ગાંઠિયા છે એવું જેવું હોય છે અને જન્માષ્ટમી વખતે માખાણા અને પંચામૃત જેવું ખાવા મળે છે અને ઈદ હોય ત્યારે સેવૈયા છે બિરિયાની છે જે જેમના તહેવાર હોય છે જે લોકો ઉજવતા હોય છે એ લોકો ખાતા હોય છે
સાચું ક્યું તમે અને તહેવાર તહેવારો નો એક મોટું મહત્વ એ છે કે તે પરિવાર અને સમાજને નજીક લાવે છે લોકો એકબીજા ના ઘરે જાય છે ભેટો આપે છે અને સાથે ભોજન કરે અને આનંદ વહેચે છે આથી સંબંધો પણ વધુ મજબૂત બને છે
હમ સાચી વાત છે કેમ કે
અને તહેવારો આપણામાં ખુશી સહકાર પ્રેમ એકતા વધારતા હોય છે બાળકોને નવી વસ્તુઓ પણ શીખવા મળે છે યુવાનો માં ઉત્સાહ આવે છે અને વડીલોને પરંપરાઓ જીવન રાખવાનો આનંદ મળે છે
હમ સાચી વાત છે તમે જેવી રીતે કીધું કેઅ તહેવારો લોકોને સાથે લાવે છે અને પરિવારોને એક સમય એવો હોય છે કે જારે બધા પરિવારના લોકો સાથે મળીને એ ઉજવતા હોય છે હવે ભારતના તહેવારોની સૌથી સુંદર વાત તો એ છે કે માત્ર પોતાના ધર્મના જ નહીં પરંતુ અન્ય ધર્મના તહેવાર તહેવારો પણ આનંદથી ઉજવે છે જેમ કે ઉદાહરણ કે ઘણા હિન્દુ મિત્રો છે એ ઈદની શુભેચ્છાઓ જે મુસ્લિમ ધર્મ ના લોકો છે તેમને આપતા હોય છે અને મુસ્લિમ મિત્રો દિવાળી દિવાળી ના દિવસે દિવા પ્ર હોય છે હવે ક્રિસમસ પર પણ દરેક લોકો અ કેક કાપે છે પછી ગુરુ પૂરબ એ કઈક તહેવાર છે એ પર પણ એના પર ઉપર અ લંગમાં દરેક ધર્મના લોકો સાથે બેસીને ભોજન કરે છે આજ ભારતની સાચી એક ઓળખ છે
હમ સાચું કહ્યું તમને પણ પરંતુ આજના સમયમાં તહેવારો ઉજવવાની વતે તે પર્યાવરણનું પણ ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે જેમ કે આપણે વાત કરીએ તો ફટાક ડાઓ ઓછા ફોડવા જોઈએ પ્લાસ્ટિક નો ઓછો ઉપયોગ કરવો જોઈએ અને સ્વચ્છતા જળાવવું જોઈએ જેથી તહેવારો અને તહેવારો આનંદ સાથે સાથે સુરક્ષિત અને પર્યાવરણ મિત્ર પણ બને
બરાબર તમે કીધું એકદમ સાચી વાત છે કે આપણે તહેવારની સાથે આપણા કર્તવ્ય પણ ભૂલવા નહી જોઈએ કે તહેવાર આપણે ઉજવતી વખતે આપણે અમુક ધ્યાન માં રાખવા જેવી બાબતો જોવી જોઈએ જેમકે તમે કીધું કે ફટાકડાનો મર્યાદિત ઉપયોગ કરવો પ્લાસ્ટિક અને સજાવટને ટાળવો પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને કુદરતી રંગો ઓછા વાપરવા જેમ કે ધૂળેટી ના સમયે પછી અનાજ અ અવાજનું પ્રદુષણ ઓછું કરવું ખોરાક નો બગાડ ના કરો પછી વૃક્ષો અને પ્રાણીઓનું પણ ધ્યાન રાખવું એ આપણી જવાબદારી હોય છે
હમ સાચું કયું આપ બોલો બોલો
તો હાલ છે હવે અમુક એમ તહેવારો ખાલી જે પેલાના સમયમાં ઉજવાતા હતા એ નોર્મલી ઉજવાતા હતા હવે એની સાથે ટેકનોલોજી જોડા ગઈ છે આજના સમયમાં તહેવારો ઉજવવાની રીત પણ બદલાઈ ગઈ છે કે ઓનલાઈન લોકો શુભેચ્છાઓ મોકલવામાં લોકો શુભેચ્છાઓ મોકલે છે એકબીજાને પછી ડિજિટલ ગિફ્ટ આપવામાં આવે છે અને ઓનલાઈન શોપિંગ ખરીદતા હોય છે સોશિયલ મીડિયા પર લોકો પોતાની ઉજવણી શેર કરે છે. પરંતુ ટેકનોલોજી વચ્ચે પણ પરિવાર સાથે રૂબરૂ સમય પસાર કરવાની આનંદ સૌથી વિશેષ રહે છે.
હમ સાચું કહ્યું તમે કારણ કે આજકાલના જમાનામાં બધા ટો ટેકનોલોજીનું ઘણું ઉપયોગ કરે જેનાથી આપણી સાંસ્કૃતિક જે તહેવારોનું મહત્વ છે. લોસ થતું છે.
હ જેમ તમે કીધું એ વાત સાચી છે એકદમ હવે તહેવારો તો એમ એમનું એક હિસાબે વૈજ્ઞાનિક પણ પેલું એ હોય છે મહત્વ હોય છે કે ઘણા તહેવારો પાછળ વૈજ્ઞાનિક કારણો પણ છે. જેમ કે દિવાળી છે ઘરની સફાઈ થી સ્વચછ સ્વચ્છતા વધે છે અને જીવ જંતુ ઓછા થાય છે હોળી હવે એ શિયાળાની ઉનાળાની ઋતુમાં પરિવર્તનનો સમય છે. પરંપરાગત કુદરતી રંગો ત્વચા માટે લાભદાયક માનવામાં આવે છે. પછી ઉત્તરાયણ છે આ સમયે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશે છે. અ અને સૂર્યપ્રકાશ સમય પસાર કરવાથી શરીરને વી વિટામિન ડી મળે છે એવું તેવું કઈક મહત્વ છે વૈજ્ઞાનિક
સાચું કહ્યું એટલે આપડે કહી શકાય કે ભારતના જે તહેવારો છે. એ આપણું સાંસ્કૃતિક ધન છે અને તે આપણા મૂળ સાથે જોડે છે અને જીવનમાં નવી ઉર્જા આપે છે.
સાચી વાત છે.
ઓકે સારું કઈ ચલો પછી વાત કરશું.
ઓકે ઓકે કોઈ વાંધો નહી ચોક્કસથી.
હમ